ઓફ.
નમસ્કાર.
નમસ્કાર નમસ્કાર, જય શ્રી કૃષ્ણા.
જય શ્રી કૃષ્ણા, કેમ છો?
મજામાં છું તમે કેમ છો?
મજામાં છું હોર શું કરો છે?
કાઈ નથી દેખો ઘરનું કામ કર્યું છે એના. હવે બેઠા છે મેં સોચો ફોન કરલું છે બે.
હમ, સારું છે ઘણોય સારું સોચો.
હમ.
શો શો કદી કદી સોચતા રેવો છો.
હા.
હમ.
ઓર તમે. તમે કઈ કર્યા છો.
કઈ નથી અમે બેઠા છીએ મોકલ્યા હારા છે. આવો તમે બી ખાલો.
હમ હા, આવ છો.
હમ.
તમે રોજ રોજ મોકલીસ ખાવો છે હમ, તે ખેત તો બોરકી છે.
ના ખેત તો ખેતી કોની છે બજારથી લાયા હતા.
છે. મનેતો બડિયા લાગે છે, હવે આલી આલી મોકલ્યા છે, શેકીને ખાવોતો.
હોયશ તોઆ એલી મોકલ્યા છેના. ત્યાંથી જ ખ જાય બાકી તો સુખી થ એકલો ભાવે કોની છે. મારે તો દ દસો કે મોકલ્યા ખાવા ને પેટને દર્દ પવા લાગતા હોય છે.
હમ.
હાડી મોકલ્યા તો મને ઘણી ગમી છે.
હા, સબને ગમે છે આની તો.
હમ.
ઓર શું કરો છે?
કાઈ નથી દેખલો બેઠા છે તપર્યું છે.
પાણી તો પડ્યો તોય તપરો છે. ધીરે ધીરે પડ્યો હતો જોરથી તો કોણની આયો છે.
ઓના બારી પડ્યો છે.
ના કોની બાર તો કોની પડ્યો છે બાર તો તાવડો પડ્યો છે. તમાર તમારે પડ્યું છે.
આટેભી મોસમ ભી વહી રહ્યું છે, ધૂપની નીકલ્યુ છે. અંધો વહી રહ્યા છે.
હા, એબીએ હયરો હતો.
હમ.
હું હ શુંણાવજો.
કાંઈ નથી એવો તો બસ બડિયા છે.
હું. હોર હાલ ચાલ ઠીક છે?
હા, મજા આવે છે.
તમારી આંસ ભેડી છે.
હા, સબ બધિયા છે.
ડિગ્રી કઈ સ્કૂલ?
હા, ડિગ્રી ને ભેજે છે, સ્કૂલ તૈયાર. કારણ ભાઈ સુબે ઉઠ નેતો હોરી છે. સ્કુલ કોને જાઉન પાછી બતી છે, કે આજ જાન કાલ કાલ કોને જાઉન.
બોલો આજ તોજા ફેર કાલ મત જાજે.
હા.
કંઈ કરો છૂઠને ઘણી દંથી પડગી છે. જોબે જાવાનું આલસ આવે છે. હું બાકી શરૂ મેં તો દેખલો જાઓ. શું કેવો છો?
ઘરું તો રમવાને મલે છે, નેમ દાટે છે.
ના શરૂ શરૂમાં તો દેખલો ઘણી ઉમંગ છે. સ્કૂલ જવાની. ખુદ ઉઠ ના કંઈ રીતે તૈયાર કરતો અતો દેખલો ઉઠે કોણ નીચે. સ્કૂલ ના આવું. હમ.
હમ્મ, ઠીક છે.
અહ તમે કોની જારે, સ્કૂલમાં આવીઈ ને.
હા, હા મેં કોની જાયું છે, દેખો સેમ ઘણી અમૃત દેવે છે, એમ જોવા મેં છોડ દોજ.
હા, દેખલો પ્રાાઈવેટમાં એને તો દેવો કમ દેવે છે.
હમ, બર્ગર પીસ છું.
હા, સરકારી હવે તો ફર્ક વેવે તો બાકી તો પ્રાઇવેટમાં એને તો દે તો કાંડી મીલે છે.
હા.
હું મે ગઈ હતી, પણ દેખલો સ્કૂલમાં આવીઈને પણ મારે તો કંઈ સેટ કોન થયો.
કાંઈ બીઅ છે.
હા નથી નયા નયા સ્કૂલ ના રોલ નીકળવાના આયા છે, મધર ટીચર અને કાય તારી રોલ નીકળી. હું આવીયા છેે.
હા, સાચી વાત છે, કંઈ કાય કંઈ રોલ નિકલ રહ્યા હે.
પૂરા એક ક્લાસ માયને રોકનોભાઈ એ તો મારો શધ કોની હોલી છે.
શું કેવે છે, તમારે માતાજી?
કંઈ નથી, અમારે પાણી નથી આવતું નલના. હું.
હું ના તો માની કાલનો આવ્યો હતો. અને ઘણા દંશો આવે પાણી
ઓ ને માને બી ઘણો દંસો આવે છે એ હા, થોડી દેર દેવે છે એને પાણી ભી નહી ભરાવે
સાચી વાત છે. સબ જગા પાણીની ઘણી સમસ્યા થઈ ગઈ, પાણી ઓ હે તો ભી દેખલો, નલ તો બરાબર કોુને દેવે છે
સાચી વાત છે. માને તો બારિશ બરસરી તો બી દેખલો પાણી લઈ ર્યા છે
સાચી વાત છે.
કઈ કરા કટું લેના વા પીવાનું પાણી, કટું લેના વા તો કઈ ન કર
કર ટેન્કર ખાલી કરવા છે એમાં
હા, માં ભી કરવા આવ છો દસ દિન ભી નઈ ચાલે છે એવો કરવો
હા, દેખલો ઘરમાં આઈ ને દેખલો, પાણીનો બી બહ ઉપયોગ હોય છે.
પાણીનો ઉપયોગ ભી વેવે છે ને ઘરમે લોગ ભી છે તો પાણી તો છાવેગા
હા, સાચી વાત છે.
હમ્મ.
કઈ નથી એવું તો
તમે એવોની ચાલ્યા ફરવા
હા હા બાર કટી ની જ્યારે છે ફરવા, ગરમી જ છે તમે જાર્યા?
ના ના આ વા તો નહી કોની જા રહ્યા. કાઈ એક વા ન ગણવો પડ્યો રહ, ભીગ જવા હમ્મ
તારી ને વા મૂવી રિલીઝ વેરી છે કે?
હા, મે સુન્યું તો છે. પર હાલ દખ રોજાવા ન કઈ ફિકસ કોણ હોયો.
ચાલો બોલો તો ચાલ આપ ભી.
તમે લઈ જાલ્યા કઈ?
ચાલો.
હમ્મ. તમારી તરફ શું ફૂલ ખર્ચો થયો તો
ફૂલ ખર્ચો તો, મેં કોઈ બે શકે છે ફૂલ ખર્ચો તો ખર્ચો તો આપણે
હા, કામ, કામ કર્યા છે એક દોઈ
કઈ કામ કર્યા મત, કઈ કામની કર્યા છે, ઘર પે બેટા છે. ફોન કો, ફોન કો તો આપી ક છે.
હમ્મ, હમ્મ.
મેં કર્યું તો
સાચી વાત છે તો તમે ગયા કોની પેલા ઘ કામ કરતા હતા
હા પેલા હું સ્કૂલમાં જતી થી
ના ના ઇસ્કૂલ બાદ આપ ઘઢ ગયા હતાનું કામ કરવાનું.
હા ગયા હતા પર બે બી હારી ન આવ્યો છે
ક કઈ સમસ્યા થઈ ગઈ
હરે મ કોર્સ છે્યો છે એવો કોર્સ મારા પાસે નની છે એલી્યા
સા છેી વા છે સબ જગ્યા દેખલો સર્ કેટલી માંગે છે
હમ
સર્ટિફિકેટ એને જ્ઞાન તો ઘણું જરૂરી છે
સાચી વાત છે પઢાઈ તો બહુ જ જરૂરી છે જીવનમાં એને
સાચી વાત છે
ઘણું મહત્વ રાખે છે
હ ઉદસથી બને લોકો ભી ન્સાન દેખલો. પની ગ્ઞાન સેવણી છેી શ્રોતો. આસની બીને કામ મલ જવે છે. બાકી ડિગ્રી લેન ભી દેખો બેઠા રહી જવે છે.
હમ એ વાત ભી સાચી છે.
હમમ.. છે હ
કઈ નથી ઓડતો.
સબ વધિયા.
હા સબ સારું છે.
હમ..
લાઈટ નની હારી છે માકે તો. બીજળલી ઘણી કાઢવા લાગ્યા છે મામાંગે તો.
હા બીજળ તો હવે દેખલો ચોમાસો થઈ ગયો હતો તો બીજળ તો કાટેાઈ ગઈ છે.
કારાડ ભી દેગ કણી કેક ટમ દેખ લો. હ હોોમ ભી બંધ વહી જ આવે છે. કટ પેડ પૌધા ટૂટ જવે કટ બિજલી ના તાર ટૂટ જવે કટ ખંભા ટૂટ જવે.
હા સાચી વાત છે અભી.
ચોમાસામાં આવીયને તો ઘણી સમસ્યા થઇ જાય બીજળી ની ના આમરેે બી.
હમ..
હમ.. હવ સોનાઓ જોું.
કઈ નથી આવડ તો બસ આવી હા આવી ગયા ખેતસું.
હમ.. હાછા કઈ બોર ક તમારી શત મહિને.
ખેતમે તો છે ને મને મક્કા, મુગફલી.
હમ.
ઓ સબ્જી બહુ રગી છે થોડી બહતને.
અચ્છા તો મક્કાની ફસલ કેટલાક ટમ તૈયાર રહી જાવ છેાલ.
તીન ચાર મહિના લાગે છે.
હમ જ તો હાલ તો બણય ટાઈમ પડે છે.
હમ્મ હાલ તો જમીન બહારુ નીકળવી છે.
હા.
હમ્મ.
સારું છે તો મને બી ભોલાવગા બુટ્ટા થવાની.
હા જરૂર બોલાવાગા છે કેર તો દેખો ભ થોડા. દ બાદ મે આજો ખુદવાઓને મકી ને.
હમ માને તો પછી ખુદવા હતા કોની આવે તો છે પછી કઈ. આગે પોતા જવાગા પાછ ક્યા કઈક આગે ખુદતા જાવેલા અને. પાચે મકીના પોધા તૂરતા જ આવેલા છે.
હમ શી જાઓ આપી.
હમ્મ ઠીક છે.
હમ્મ ચાલો ઠીક છે.
હમ્મ ઠીક છે ટાઈમ ટાઈમે થઈ ગયો હતો. હમ્મ જરૂર બે કોલ પાછી કરી દીજો છે.
હા.
દુજી કોલ પાછી કરતો.
ઠીક છે કરું.
હમ્મ ઠીક છે.